હા તમને મારો અવાજ આવે છે.
હા આવે છે તમને આવે છે.
હા મન તમને સારો એવો અવાજ આવે છે તો તમે કેમ છો.
બસ અમે મજામાં તમે કયો.
હા અમે ખુબ જ સ્વસ્થ અને સારા છીએ તો આજ જે આપડે માઁ એટલે કે મધર વિશે વાત કરીએ તો તમને કેવો લાગે છે આ ટોપિક?
અરે મને ખુબ જ સરસ લાગે માઁ એટલે માઁ હેવાય દુનિયામાં માઁ સિવાય તો બીજું કશું જ નથી. તો મને આ ટોપિક બહુ જ ગમે છે.
હા તો તમને ખબર હશે કે આ જીવનમાં કોઈ બી વ્યક્તિ તી ના આપણે ભૂલાવી શકીએ પણ માને ક્યારેય ના ભૂલાય અને માં ની જે કમી હોય એ કોઈ પૂરું ના કરી શકતું હોય.
હમ. હા તમે બરાબર! કેટું કે આપણા જીવનમાં પત્ર પ્રથમ શિક્ષક પણ એક માં જ હોય છે. જે બાળકને જન્મ આપે છે ત્યારથી જ ઈ પોતાનું મૂકી પોતાનું સપના મૂકીને પોતાના છોકરા માટે જીવા લાગે છે.
હા તમે સાચું કિધું, અને માતા એ આપડું પ્રથમ શિક્ષક પણ કહે છે કે જે આપણને જીવન કઈ રીતે જીવવું હો આપડ નાના થી મોટા થયા આપ મોટા કરે છે ચાલતા શીખાડે છે બોલતા શીખ ખવાડે છે. કઈ રીતે એકબીજા સાથે બિહેવ કરવું બધું આપડે એક માં એક શિક્ષક ની રીતે શીખાવે છે.
હા આ. માં બધાની જગ્યા લઈ શકે છે પિતાની બેનની ભાઈની બધા માણસની જગ્યા લઈ શકે. પણ માની જગ્યા આ દુનિયામાં કોઈ નથી લઈ શકતું.
હા તમે સાચું કહ છો, અને બાળક જ્યારે જ જન્મે ત્યારથી માતા તેને ચાલવું બોલવું ખાવું અને સારા એવા સંસ્કાર પણ આપતી હોય છે.
હમ માં પોતાના વાળા માટે તો કેટલો ત્યાગ કરતા હોય છે. કે બાળક બીમાર હોય તો માતા આખી રાત જાગીને એની સેવા કરતા હોય છે. એને કઈ બી થાયને કઈ બી જરૂરિયાત હોય એ પૂરી કરતા હોય છે ગમે એ કેટલી મહેનત કરે બીજા ના ઘરના વાસણ પણ ધોઈને પોતાના છોકરાનો ઉછેર કરતા હોય છે.
હા તમે સાચું કહો જયારે બાળક દુઃખી હોય છે ત્યારે માં જ એક એવી હોય છે કે તેની આંખો આંસુ આવી જતા હોય છે અને જારે બાળક ખુશી હોય ત્યારે એક થ જતા હોય છે અને માનો જે પ્રેમ છે એ
નિસ્વાર્થ હોય છે હા તમે બરાબર કો છો. કે માતા નો પ્રેમ એક આ દુનિયામાં એવો છે કે બહુ જ નિસ્વાર્થ હોય છે કઈ મતલબથી તમને પ્રેમ નથી કરતું હોતું. કે હું મારા છોકરા માટે આ કરીશ તો આગાર જઈ ને મારા માટે કરશે તો જ હું કરીશ એવો કોઈ નિસ્વાર્થ ભાવ નથી હોતો માનો મા ન પ્રેમ એટલો પ્યોર કહી શકીએ આપણે આત્માની જેમ હોય છે. એ ખાલી પોતાના છોકરા માટે જ જીવતી હોય છે એના જેવું
હા. તમે સાચું કહો છો, અને મારા પ્રેમ ક્યારેય ખતમ નહી થતો એ અનલિમિટેડ હોય છે. આપણે નાના થી મોટા થઈ માનો પ્રેમ એવો ને એવો જ હોય શે. ક્યારેય માં નો પ્રેમ બદલાતો નથી.
હમ તમે બરાબર કીધું મમ્મી તો ઘણી વખત કેટલું ઘરનું કામ કરતી હોય છે સંજવાળી, પોતા, છોકરાઓ નું ટીફિન એના હસબેન્ડ ટિફિનને બધું ધ્યાન રાખતા હોય છે. માં ને કહી ને તો આ એક જોબ જેવી છે. છે પણ ના સેલેરી મળે ના રજા મળતી હોય છે. છતાં પણ મમ્મી ક્યારેય કમ્પ્લેન નથી કરતી હોતી કે હું કેમ કરું આ મારું કામ નથી માં બસ ઘર ચલાવે છે પણ લોકો ને ઘણી વખત વસ્તુ નથી દેખાતી એ લોકો કે છે તમે ઘરમાં રહીને શું જ કરો છો? કઈ મોટી વાત નથી. પણ એક વાર તમે માની જગ્યા લઈને તો જુવ કે માં કેટલું સેક્રિફાઈસ કરે છે. પોતાના છોકરાઓ માટે અને છોકરાઓ પણ ઘણી વખત અત્યારના યુગમાં જોઈએ છીએ કે છોકરાઓ પોતાના મા બાપને ટાઈમ પણ નથી આપતા માં કઈ બી ખીજાય તો છોકરાઓને મનમાં લાગી જાય છે પણ એવું નથી હોતું માં ખીજાય પણ છે તો એ સારા માટે આપણા માટે ખીજાય છે કે તમે આ વસ્તુઓ ના કરો અમે પણ એ વસ્તુ સહન કરીને આવ્યા છીએ તો મારા છોકરા આગળ જઈને કંઈક ઊંધા રસ્તે ના ચડે એટલા માટે માં ગુસ્સે કરતા હોય કે ખીજાતા હોય તો છોકરાઓની વસ્તુ નું ધ્યાન લેવું જોઈએ
હા તમે સાચું કહો છો કે જયારે આપડે કઈ કઈ ખોટું વસ્તુ કે ગલત કદમ ઉઠાયા તો માં આપણને ભલે બે ચાર મારીને પણ સમજાવતી હો પણ સારી પણ સમજાતી હોય છે કે આવું નહી કરે આ ખોટી વસ્તુ છે. આનાથી માણસને હર્ટ થાય છે આવું નહી કરવું જોઈએ એમ એ રીતે માં જે છે એ શીખવતી હોય છે અને જ્યારે પણ આપણે જેમ કે ઘરે મમ્મી બહાર બજારમાં જ ગયા હોય આપણને ખબર ના હોય તો આપે મમ્મીને કેટલા મિસ કરતા હોય છે ઘરે આપણે કોલેજ થી જઈએ સ્કૂલે થી છુટી નહી કરે તો પેલા આપડે પૂછી મમ્મી ક્યાં છે? મમ્મી શું કરે છે મમ્મી આજે શું ખાવાનું બનાવાની? મારી માટે આજે બજાર થી શું લાયી એવા જ બધા આપણેે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ.
હમ તમે બરાબર કીધું આપડે જેમ ઘરે જતા હોય તો પેલા આપણે માં કઈને ગોતી કે તમે ક્યાં છો? તો આપણે મોઢામાંથી ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘણી વખત આપણે લાગે પણ છે હાથ પગમાં ગમે એ વસ્તુમાં તો આપડે પેલા મોઢા માંથી માં મમ્મી એવા જ શબ્દો નીકળે કારણ કે એ આપડા તન મનમાં વસેલી વસ્તુ કહેવાય કેમ કે આપને બી ખબર છે કે એના જો નિસ્વાર્થ પ્રેમ તો કોઈ જ ના કહી શકે છે.
અને ખરેખર કહીએ તો માતાનો પ્રેમ ખુબ જ અનમોલ કહેવાય જે ભગવાન થી પણ મોટા દર્જા ઉપર આવી શકે છે પૈસાથી મા તા નો પ્રેમ ક્યારે ખરીદી ના શકાય આજે ઘણા લોકો પોતાના કામમાં એટલા વ્યસત થઈ જાય છે કે માતા પિતા જોડે વાત કરવાનો પણ એ લોકો સમય નથી કાઢી શકતા આપડા માટે યોગ્ય નથી રોજ થોડોક સમય તો તમે કાઢી શકો છો ને પોતાના વાઈફ માટે તમે કાઢો તો એમાંથી પાંચ મિનિટ પોતાના મા માટે પણ કાઢી લો. જેને તમારું એને પોતાનું આખું જીવન તમારા ઉ્છેર માં તમારા સારા સંસ્કાર ડેવલપ કરવામાં તમને પરવરશ સારી મળે. એનામાં જ કાઢી નાખી હોય પોતાના સપનાઓ મૂકીને. તો તમે એના માટે પાછ નથી કાઢી શકતા માં તો એવું નથી કેતા કે એક કલાક વાત કરો કે બે કલાક વાત કર તમે એને પાંચ મિનિટ બે મિનિટ પણ યાદ કરો તો મને બહુ જ ખુશ થાય છે.
કે મારા છોકરા એમને યાદ કરી છે.
મા જે છે એ ક્યારેય આપણ કશું કહેતા નથી. આપ આપ પાછળ પાછળ રડતા બી હોય છે. આપણને બતાવતા ના હોય. ક્યારેક તો એ મુશ્કેલીમાં બહુ હોય છે. પણ આપણને ક્યાંય જતાવતા ના હોય. પણ આપણને કોઈ કમી નથી પાડતા. આપણે શિક્ષણમાં કેવ કોઈમાં પૈસાની ખૂટ પડતી હોય તો પણ આમાં નથી કેતા પપ્પા પણ આપણને કેહે છે કે તમારા પાછળ અમે છીએ. તું ભણ આગળ વધ એવું જ કે છે.
હમ્મ.
તો માં જે છે, એ આ ખુબ જ આપણને પ્રોત્સાહન આપે છે. અને જયારે બી મારી એક્ઝામ ને એવી હોય. તો સૌથી પેલા મા ઉઠી જાય છે. ઉઠીને મને જગાડે છે. મને નાસ્તો કરાવે છે, દૂધ આપે છે. અને કોલેજે જવા માટે મને રેડી પણ કરે છે, મારી. પરીક્ષા માટે બધું સામગ્રી પણ એજ કાઢી આપે છે. અને મને આઈડી કાર્ડ ન કશું ભૂલી જા એની માટે મને બે થી ત્રણ વખત. કે આ ડોક્યુમેન્ટ બધા યાદથી રાખી લે છે. એટલી બધી કાળજી માં રાખતી હોય છે.
હા કે મા એવી. છે, કે બહુ જ કાળજી રાખે પોતાના છોકરાને. કેમ કે માને ખબર છે, કે ઈ છોકરાને મેં કેવી રીતે જન્મ આપ્યો છે, કેવી રીતે. તે પાલન પોષણ કર્યું છે, તો માને એ વસ્તુની ખબર હોય છે. હવે આપણેે જોઈએ છીએ કે આપડે મધર્સ ડે પણ આવે છે. તો આજકાલ ના છોકરાઓ ખાલી મધસ ડે માં બસ માને હા સપ્રઝ વપરાઝ આપ. દે ફોટા વોટા ચઢાવી દે પણ બાકીના દિવસોનું શું? બાકીના દિવસોમાં તો મા માં જ છે, ને. એક દિવસ તમે ઉજવણી કર લો તો શું મોટી વસ્તુ છે, માને તમે રો એક. તમે એ દિવસે ખાલી બેસી ને વાત કરો પાંચ મિનટ તો બી લોકો પાસે એ પણ ટાઈમ નથી હોતો ફોટા ચોડાઈ દે બસ વાત પતી ગઈ એવું ના હોવું જોઈએ આપણા માટે રોજ મધર્સ. ડે જેવો રાખવાનું હોય છે. કે આપડે મમ્મી થી વાત કરીએ. પાંચ મિનિટ બેસીને સામે બેસીને. મમ્મી ના ખોડામાં કો તમે સુઈને જવું કઈક જન્નત જેવી ફીલિંગ તમને આવે. તમે બધો ગુસ્સો, બેચેની કે ડિપ્રેશન જેવા. કોઈ બી વસ્તુ ન ઓવર થિન્કિંગ કરતા હોય. તમે એક માના ખોડામાં શુઓ તમે બધું ભૂલી જાવ. એટલો પ્યોરનેસ છે, એ માના પ્રેમમાં.
હા ચોક્કસ તમે સાચું કવ છો અને જયારે પણ. મા કે કેટલુંક વધારે કામ કરતી હોય છે, તો આપડે પણ એમના કામમાં હાથ નાના મોટા. જોઈએ તેથી વેલા કામ પતાયને. પણ આરામ કરી શકે આપણે જોઈએ છીએ કે. લોકો મોટા થઈ ને પછી મા અને પિતા વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. જે સારું નથી એ લોકો દેખ રેખ કરવાનું ઈચ્છતા ના હોય છે, વિચાર કર્યો છે, કે મારા વિશે. તમને એટલા સારી રીતે મોટા કર્યા નો મને એમને કોખમાં રાખ્યા. અને પછી તમે એમને જયારે એમ તમારો સહારો જોઈતો હોય છે. ત્યારે તમે એવો વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવો તો એ સારું ના કહેવાય. તો માણસે વિચારવું જોઈએ કે. કારણ કે જે એમને સારું રાખે તે અને. એમ એ તમે કીધું કે એ ભગવાન નો જ એક રૂપ છે. તો સારો માર્ગ જોડ એમ. રાખો એમના આશીર્વાદ રાખ પામો. અને જીવનમાં આગળ વધશો જો મા તમારી સાથે હશે તો તમે બધી મુશ્કેલીનો સામનો કરી શકો.
હમ્મ તમે બરાબર કીધું તો આ.
ઘણી એવી વાતો કરી તો હવે આપણે નવા ટોપિક સાથે મળશું. તો હવે આપણે સમાપ્ત કરી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.